સંભળાય હા સંભળાય
હા બસ એકદમ મજામાં.
બોલો બોલો કયા ટોપિક પર વાત કરવી છે આપડે આજે.
હા નહી તમે જે બોલો તે પણ આજકાલ તો છે ને ખબર નહ મારું ઇન્ટરેસ્ટ તો મુ વીઝમાં એટલું બધું થઈ ગયું છે કારણ કે હમણાં જો ને બધી હોરર મુવી બહુ બધી રિલીઝ થઈ છે ઇન્ડિયામાં પણ એટલે બહારની. હોલવુડ ની કોરિયાની થઈ મના અ બે કોરિયાની થઈ જે ઝોમ્બી વાળી છે એ બધી છે ને મને પર્સનલી હોરર મુવી હોરર કમ કોમેડી મુવી બહુ ગમે. અ તો મને એટલે હમણાં તો મેં આજે જ કીધું કાણ કે એ બધી છે ને બહુ લિમિટેડ જગ્યા પર રિલીઝ થઈ છે કોલોની કરી ને મુવી આયવી છે સાઉથ કોરિયાની એ બહુ લિમિટેડ જગ્યા પર જ રિલીઝ થઈ છે પણ એટલી અમેઝ ઝિગ મૂવી છે. એમાં ઝોમ્બી બતાવ્યા છે એ પણ કેવા ઇન્ટેલિજન્ટ ઝોમ્બી હલો હા જે લોકો છે ને આંખ થી સિગ્નલ આપે એકબીજાને અને એમાંથી જે હેડ હોય એ કોણ છે આપ એડ સસ્પેન્સમાં રાખી એટલી ફાઈન મુવી છે. તમને મૂવી જોવાનું ગમે?
હા મને બહુ ગમે તો મને મોકલજો તમારી પાસે જો હોય તો અ શેર થતી હોય ને તો મને મોકલજો હું પણ જોઈશ મને પણ મવી જોવાનું બહુ ગમેમે જયારે નાના હતા ને તો થિયેટર ની બધામાં પહેલા તો એવું હતું. તો કે જોવા જ જવાનું ઘરે કઈ મોબાઈલ પર ને એના પર તો કઈ મુવી
હમ્મ હ આપડા ટાઈમ પર તો દૂરદર્શન હતું નાના હતા ત્યારે તો
હા એટલે થિયેટરમાં જોવા જવાનું તો એટલું બધું ગમતું. આપણને કે ન પૂછો વાત જેવું બી નવું કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય તો બસ શોમાં તો જવાનું આપણા માટે પોસિબલ નહી બનતું તું પણ પછી આપણે શું કરી કે એક વાર જોવા જતા મુવી ઉતરી જાય ને એ પેલા એક વાર તો આપણે જોવા જતા જ ને એ મુવી જોવા જઈએ. એટલે પોપકોર્ન ખાઈએ કે આઈસક્રીમ ખાઈએ એ તો સાથે હોય જ અને જોઈને આવ્યા પછી બી આપણેે ચાલો હવે બાર જ જમી લઈએ આપણેે એમ તો આખો દિવસ એટલો સરસ જ તો ને આપણને એટલી મજા આવતી ને કે એમ થાય કે આખા આખા વીકની આપડી જે બેટરી છે ને રિચાર્જ થઈ જાય આપડી.
સાચી વાત છે ને પેલાનું એ એટમોસફિયર જ બહુ ફાઈન હત એક ત્રણ કલાકની મવી માટે આપ છ કલાક ના પ્લાન બનતા હતા કે ઘરેથી આમ નીકળવાનું છે અહિયાં ત્યાંથી મવી જવાનું છે ત્યાંથી ડિનર પર જવાનું છે એટલે તેને બહ આપડી લાઈફ તો બહ સારી હતી કારણ કે તારે મોબાઈલ પણ નતા કોઈ પાયરેટેડ આ સિરી ને મૂવીઝ એન્ડ ઓફ ધ ડે થિયટરમાં જઈને જ જોવી પડતી હતી અને પહે એવું હતું કે વરસમાં બે કે ત્રણ મુવીઝ જ રિલીઝ થતી હતી એટલે એ લોકો પણ ખાસો ટાઈમ બે એક મહિના તો થિેટરમાં રહે આજકાલ તો આ વીક છે નેક્સ્ટ વીક કોઈ બીજી આવી જશે એટલે કોઈને ઇન્ટરેસ્ટ પણ નથી ને એક સાથે એટલી મુવી રિલીઝ થાય છે કે આપણે અમે આપડે વિચારી ને ક્યાં જોવા જઈએ જઈએ
હા. એ હા હલો હલો સંભળાય છે એ પેલા તો મવી ઉતરી જ ગયું હોય તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે એટલી ફટાફટ ફટાફટ બનતી હોય મૂવી ને આપણે એ વિચાર કરીએ કે આ વીકમાં આપણે જોવા જવી છે અનેની પ્લાનિંગ કરી એટલામાં જ આપણને ખબર પડે કે ભાઈ આ મુવી તો થિયેટર માંથી ઉતરી ગઈ છે હવે તો બીજી મુવી આવે તરત જ થાય આપ થ જ શીટય આપે આ મુવી મિસ કરી દીધી હવે આપડણે શું કરીએ એમ કરીને હા શું કરીએ એવું થઈ જાય.
પણ આજકાલ લોકોને હવે થિયેટરનું ઇન્ટરેસ્ટ પણ નથી રહ્યું, કારણ કે અમે તો કેટલી બધી વાર ગયા કે આખા ને આખા થિયેટર ખાલી જ હોય, અને એના પહેલા જયારે આ બધું હતું જ ની ઓનલાઈન વાળું એના પહેલા તો થયેટર માં ટિકિટ અને વિન્ડો ઉપર જઈને ટિકિટ લેવી પડતી, એની લાઈન માં લાગો ત્યારે ખબર પડતી કે આપણને કયા દિવસની ટિકિટ અવેલેબલ છે, ને કયા દિવસે જોવા મળશે. એના અકોર્ડિંગ પ્લાનિંગ થતી તી. પણ આજકાલ તો બધું ઓનલાઈન થઈ ગયું છે. તો ઓન ઓનલાઈન પર તમ ને ખબર પણ પડી જાય. કે ઓકે આ થિયેટરમાં તો હજી બે જ ટિકિટ વેચાય છે, કે ચાર જ સીટ બુક છે. તો એમાં છે ને આપણું ઇન્ટરેસ્ટ ત્યાં જ ડાઉન થઈ જાય. કે યાર ખબર નહી મુવી કેવી છે? અને પ્લસ આજકાલના મૂવી ના ભાવ આજે જ મેં જોયા જે હું અ કેતી હુ છું તમને સ સાઉથ કોરિયાની મૂવી આઇવિ છે કોલોની કરીને હોરર છે એ ઝોમ્બી પર તો એનું મેં ટિકિટનું રેટ કાઢ્યું મુંબઈ સાઈડ છે એ અને સુર ત માં એક જ થિયેટરમાં છે. સુરતમાં ટિકિટના રેટ શું છે ચારસો ને વીસ અને બોમ્બે સાઈડ તો ડાયરેક છસો એસી અને ટેક્સ જીએસટી એ બધું અલગ એટલે મેં હાજે જ મારા હસબન્ડ ને કીધી આ મુ વી મને જોવી છે. તો મને કે હું ઝોમ્બી બની જાઉ. તું મને જોઈ લે કે આટલા આટલા એક પિક્ચરમાં ને પહેલાના જમાનામાં હતા કે લાઈક હું કોલેજમાં હતી ત્યારની વાત કરું અમે લોક કો મેટની શો જોવાનું બવ પ્રિફર કરતા. એક તો કોલેજ ના બાજુમાં જ થિયટર હતું. અને સવારે બ્રેકફાસ્ટ કરીને ડાયરેક્ટ થિયટરમાં બેસી જતા કોલેજ બંક મારતા હતા અને એની ટિકિટ થતી હતી ઓનલી એટી રૂપીસ એટલે પોકેટમની માંથી પણ અમે લોક કો અફોર્ડ કરી શકતા હતા. અને સારા હમણાં તો પોતે કમાઈએ તો પણ આટલું મોંઘું લાગે, બધી જ વસ્તુ મોંઘી લાગે, અને આપણેે છેને આ તો ગવર્મેન્ટો ઓલું કે તમે એમાર પી જોઈને ખુશ થઈ જાવ કોઈ પણ વસ્તુના, પછી જો એકચુઅલ બિલ આ ટેક્સ ને બધું એડ ઓન કરીને પછી જ આવે, હેન્ડલિંગ ચાર્જ ને આને તેને એટલે ખબર જ નહી પડે એન્ડ સુધી તમને નહી ખબર પડે કે કેટલાનું છે આ સામાન કે તમે ઓનલાઈન કાઈ પણ આપો તો એ કેટલાનું થશે એન ડ સુધી ખબર નહી પડશે.
એક્ઝેક્ટલી બધું જ હવે પ શું કરે સરકાર સીધો કાન પકડવાના બદલે બીજા બાજુ બી બીજા બાજુ કાન પકડે છે, કે અ આમ નઈને આમ પકડાવે આપણને પેલા મુખ્ય રેટ બતાવે પછી પછી પાછળથી ઇન્ક્લુડિન જીએસટી ને બધું કરતા હોય છે. એટલે આપડે શું કેહેવાય કે ખરીદી લીધું હોય એટલે ના છૂટકે લેવું જ પડે કે જીએસટી ના લીધે આપણે મૂકી દેવું પડે એવો નથી ક રતા, અને આપને એમ થાય કે કે રાજકારણ અર્થતંત્ર સર કાર ક્યાંથી ક્યાં પહોંચી જાય છે, શું કરે છે કઈ ખબર જ નથી પડતી દરેક વસ્તુમાં કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરો તો એની સાથે જીએસટીને ટેક્સ એક્સ ટ્રા લાગીને જ આવે અને ઇન્ક્લુડ જ હોય, તમારે કરવો જ પડે અરે શું વાત કરો છો, હજી બીજી એક વાત કહુ તમને કે કોલેજમાં જે સર પ્રોફેસર લોકો હોય ને તો તે લોકો ના જે સેલરી આવે ને તેની અંદર પણ ટેક્સ કટ થઈને જ તેમની સેલરી બેંકમાં જમા થાય છે, એટલે કોઈ એ ટેક્સ ભર્યો ન ભર્યો એ ઉઘરાણી કોઈ કરવાનું જ નથી. પેલાથી જ ટેક્સ કટ કરીને બા કીની જે સેલરી બચે ને એજ સેલરી એ લોકોને આપવામાં આવતી હોય છે. એમ
હા, એ તો મને પણ ખબર પેડીન ઈવન આ બહુ બધી છે ને કોર્પોરેટ કંપનીમાં પેલા કેવું હતું હું પોતે ઇન્ટીરિયર ડિઝાઇનર છું તો મેં જયારે જોબ કરતી હતી ને તો ત્યારે એવું હતું તો તમારી સેલરી અગર પચીસ હજારના ઉપર શો થાય અકાઉન્ટમાં તો ટેક્સ કટતું તું અને એના મ અ માટે છે ને એક ફોર્મ સિક્સટીન કરીને આવતું તું એ તમે ફિલ કરી દો તો એમાં પછી તમારું ટીડીએસ એ ટેક્સ નહી કપાતું તો એ બધું હું કરતીતી અને લકીલી જયારે મારો જોબ નો છેલ્લો યર આવ્યો ને ત્યારે આ ફોર્મ સિક્સટીન જ રદ થઈ ગયું ગવર્મેન્ટ એને રદ કરી દીધું. તો મારા સરે એ એટલા ફાઈન હતા અમારા સર એ શું કરતા હતા કે બધાના અકાઉન્ટમાં છે ને પચીસ હજારના અંદર જ શો કરતા હતા ને ઉપરના બધાને કેશ આપી દેતાં કારણ કે એ પોતે કે અમે લોકો એટલું ટેક્સ ભરીએ છીએ ને ગવર્મેન્ટને કે હવે મારા એમ્પ્લોય ની સેલેરી માથી કટ થ એ મને નહિ ગમે. એટલે હું અમારા સર એટલા સપોર્ટિવ હતા અનેને એવી રીતે કેને આમ નહી તો તેમ અમને હેલ્પ આઉટ થતા હતા. પણ આજકાલ તો બધું જ આટલું ઓલું થઈ ગયું છે ને. પેન કાર્ડ ના આધાર કાર્ડ થી બધી વસ્તુ લિંક તમારામાં એટલે તમારી કેટલી એફડી છે કેટલું શું છે જયારે આપડણે ટેક્સ ભરવા જઈએ ને. તમે તમારું આધાર કાર્ડ નંબર નાખો કે પેન કાર્ડ નંબર નાખો તો બધું ડિટેલ આવી જાય કે તમારા પાસે કેટલી મૂડી છે.
એક્ઝેક્ટલી તમે જે કીધું ને કે સેલરીની વાત એ એ એવું જ છે કે કોલેજમાં અમે જે. લેક્ચરર અથવા તો એડવોક જે હોય છે ને તો એ લોકોને પણ ફેસ એટ ટ ભરવાનું હોય છે તો ડાયરેક ટીડીએસ છે ને તો એની અંદર કટ થઈ જાય અને ફેક્સ એ ફોર્મ ભરીએ ને આપણેે એટલે ડાયરેક્ટ આપણા ખાતામાં અ આપણે જયારે અ શું કેવાય અ ભરીએે નેએ ઇન્કમ ટેક્સ ત્યારે એમાં હા ટેક્સ જો તો એમાં આવી જતા હોય છે એટલે ગવર્મેન્ટ નાના નાના જેવત તજ વ્યક્તિઓ છે નાની નાની જે ઈન્કમ છે તેની પાસેથી લેવાનું ચૂકતી નથી પણ જે મોટા મોટા કાંડ કરી જાય છે હવે તમે જો કે વિજય માલ્યા કે કેટલા કરોડો અબજોનો અબજો નો કરી જાય છે તો એને કોણ પકટે પડવા જાય છે અત્યારે વિદેશ એકદમ ફાઈન સરસ રીતે ફરે છે એવા તો કેટલા. કેટલાય લોકો છે જો.
એ હો હમણા રિસન્ટલી અમે લોકો બેંગલોર વિઝિટ કરીને આવ્યો હતો મારો ભાઈ. તો એ મને શું કે ખબર છે હમણાં આ આપણા આઈપીએલમાં આઈપીએલ માં બેંગ્લોર ની ટીમ જીતી લાસ્ટ ટુ યર્સ થી જ તે છે તો ભલે કે ત્યાંના ટેક્સી ડ્રાઈવર છે એ લોકોને એરપોર્ટ પર પિક કરવા ગયા હતા અને ડ્રોપ કરવા ગયા હતા એ બોલે કે તમે લોકો હું શું વાત કરો કે વિજય માલ્યા તો અહિયા આવીને એ ટીમ ના જોડે સેલિબ્રેટ કરીને ગયો કે કયો તોમટેના એના પાછળ પડ્યો છે એના. પ્રાઇવેટ જેટમાં ઇન્ડિયા આવે છે બેંગ્લોર આવે છે આઈપીએલ નું આખું મેચ જોઈ છે આઈપીએલ ની ટીમ ના જોડે પાર્ટી કરીને એ રિટર્ન થાય છે ને આપણું ઇન્ડિયન ગવર્મેન્ટ કાંઈ નથી કરતું. અને આપણને ખાલી ન્યૂઝમાં જે દેખાડે આપે એટલું જ જોવાનું હોય
એજ વાત છે કે ગવર્મેન્ટ ખબર નહિ કેમ અમુક ટાઈમે ચૂપ બેસી જાય છે અનેને જે. સામાન્ય કેટેગરીમાં આવતા હોય અથવા બિચારા જે માનમાન કમાતા હોય એમનું જીવન પુરુ પરુ કરતા હોય તે લોકોને એક રૂપિયાના ટેક્સમાં પણ છોડતા નથી અથવાતો કોઈ બાંધછોડ કરતા નથી અથવા તો કોઈ બેનિફિટ આપવાના હોય તો આપતા નથી કે નહી તમે તો જનરલ માં છો તમને તો નહીં મળે અરે ને જનરલમાં છે વસ્તુ બરાબર છે પણ એ કેટેગરીમાં ન આવતા હોય ભલે જનરલમાં હોય પણ સારી કેટેગરીમાં ના આવતા હોય સારા પૈસા ના હોય તો એ લોકો ની સહાય કરવી જોઈએ તો એ બધા એનાથી વંચિત રહી જાય છે કે આ જેને બી બી બધા આપ જ જ સિકસ્ટી માર્કે પાસ થાય ને ત્યારે એ લોકો ફોર્ટી એઈટ માર્કે પાસ થાય છે. તો એના પછી મને એક વસ્તુ યાદ એટલે એક વસ્તુ મગજમાં આવી કે અમે જયારે રીનીટ લેવાય ને ત્યારે અમે લોકો સુપરવિઝનમાં હતા. તો અમે લોકોએ જોયું કે મારા કલાસમાં ચોવીસ સ્ટુડન્ટસ આપેલા હતા તો એમાંથી કેટલા જનરલ છે ઓબીસી સી છે બીસી છે ને એ બધું જોયું. તો એમાંથી મેં જોયું તો જનરલ લોકો ખાલી ચાર જ જણા હતા ચોઈસમાંથી બાકી બી બી છે ને એ સિડ્યુલ કાસવાડા હતા તો હવે એવા લોકો જો ડોક્ટર બની પિસ્તાળસ ને સુતાળસ માર્કે તો એ લોકોમાં શું લે હોય એ હા એટલે મેં આવીને મારા હબન્ડને કે હવે જો આપડે બીમાર પડવાનું જાતે પોતાની કેર રાખવાની અને બીમાર પડીએ ને તો આપણે પહેલા છે ને એનું સરનેમ જોવાની કે જનરલ કેટેગરી નો છે કે ભાઈ સીડ્યુલ કાસ્ટ નો છે. જનરલ કેટેગરી ન હોય તો ખરેખર મહેનત કરીને પાસ થયેલો હોય અને સિડ્યલ કાસ્ટ નો હોય તો ફો સેવન ફો ફિફ્ટ એ પાસ થયેલો હોય એટલે બહુ એને નોલેજ પણ હોય નહી અ હા એજજ ઓકે તમારી સાથે આ ટોપિક પર વાત કરવાની ખુબ જ મજા આવી થેન્ક યુ.
ચાલો બાય થેન્ક યુ.